જય શ્રી કૃષ્ણ મજામાં. તમે કેમ છો? હ શું ચાલે છે અમના.
બસ શાંતિ છે. જમ્યા કે?
હા જમી લીધું આમને જ જમી લીધું.
હા શું કરે છે છોકરાઓ. કોડ્સ તમારા
કે તમારા બી રમે છે એમના બેટબોલ રમીને આવ્યા છે એમના.
હમ્મ.
હવે આજે શું છે બધાને ટેન્શન થાક અને દહીંનું દહીં અને રાયતુ અને રોટી આ બધું ખાવાનું હતું બધાને. કેરી કંધા બધુ હા
રાયતો ભી બનાવેલું.
હા રાત્ર બનાવેલું છે.
સાનું રાયતું બનાવું તમે.
રાયતો વેજીિટેબલ હોય ખીરો કાંદો ટમાટો કુકુમ આ બધું કરવારવાનું છે આખર હતું.
બરોબર.
અને બધા છોકરાને શું છે કે આ કેરી કાંદા વધારે ગમે છે તો એમને એમને ડેલી પર્પઝ જોઈએ જ છે.
હમ્મ. બરોબર અને હેલ્ધી બી કેવાય. સારું કેવાય.
સારું કહેવાય બધાને શું છે કે બસ સાંજે એમને શું છે કે સ્પ્રાઉટસ કરીને મૂકી દેવાનું પછી એમનેપ સ્પ્રાઉટ ખાવાની બહુ મજા આવે છે. આમે કાંદા અને ટમા નો અને સિંહ નો પુરકો નાખી દેવાનું અને સ્પ્રાઉટ કરી દેવાનું મને તને હેલ્ધી થઈ જાય ખાવા માટે એમને ભૂખ ન લાગે કાફી કલાક સુધી.
કો ખાય તો
ખાના તો આજ બધી ચીજ બધી ચીજ ખાવ ખાવે છે સાથે તો ફ્રૂટ ટ અને સેડ સેલડ વધા
હા અત્યાર અત્યાર ના બાળકોને ખવડાવુંય ટાસ્ક
ટાસ્ક છે બ
નહી ખાતા બહ હેરાન કરે.
બહ હેરાન કરી છેે તમે શું બનાવ્યું આજે શું બનાવ્યું શું બનાવ્યું તમે આજે હા હા તો સારું હે બઉ ભાવે છે ને હ અમે ગોળ બી નાખ તો છું ને ટમાટરનું શાક મેં ગોળ નાખી દેવાનું છે.
હા ના ગોળ નથી નાખતી ગરડું પછી નથી ખાતા મારા હસબન્ડ ને નહ ભાવતું હા.
જોઈએ. છે એમને તો અરે ત્યાં તો.
બધાની અલગ અલગ ચોઈસ હોય ને.
અલ અલગ ચોઈસ. હોય છે હાહા સારું છે માધશે બધાએ ત શરદીમાં થ્રી ડે જાય નહી કે બધાને થેપલું જોઈએ ને થેપલું ત ને બધારે માં છોકરાને હા બસ જે ક તઈ થય રોજ આપો તો ના ન પાડે ને થેપલું. બહુ ગમે છે. તે પેલા ખાવાનું છે ને.
હમ્મ. બરોબર છે. છોકરાઓને અલગ અલગ બધું જોઈએ રોજે રોજે.
રોજ પછ શું બનાવી ને આપ પણ એ શું છે કે ગુજરાતીમાં શું છે કે એમને વધારે ઓપ્શન હોય છે. અમારે પાસે કે આ બનાવી દો, આ ખાઈ આ ખ ખલાવી દો પછી એ ખાઈ લઈએ. આપે હેલ્ધી ગુજરાતી ખાવાનું તમને ખબર છે ને બઉ હેલ્ધી હોય છે અમે તો બઉ સારું લાગે એમને
હા, છોકરાઓને ચોરમું ઘી ન કરી દે ને એ બધું બહ ભાવે. ગાઈડું ગાઈડું.
ગળું ગળું બહુત ભાવે છે. પછી સુગર છે મામાં શુંય તો આમાં ગોળ છે, ગોળમાં તમે ઘી નાખી કીધું અમે ચૂરીને મને એના માઉન્ટેન બનાવી બધાને શું શું કે છે જેને કરીને ભાવે છે. ચૂરમાનું લડ્ડુ કરી દેવાનું અને એમને રોટી છે પછી જાય પછી એમને પીસીને અને ચૂરમાનું લડ્ડુ કરીને આપી દઉં છું એમને તો પછી એમને ભાવે છે લડુને ગળ્યું અને વધારે ભાવે છે પણ હું ઓછું આપું છું કે ડેલી ગોળ ગળ એવું માંગે છે કે મને આપો મને આપો મને ખું લાગે છે મને આમથી આમ વધારે નો ખાવાય.
હા છોકરાઓને ગયડું બવ ભાવે.
બવ બાર પણ એ ગુજરાતી છે તો એમને એમને અંદર છે ઈચ્છા થઈ જાય છે કે ખાવાનું પતિ હોય અને મને ગળે એવું આપો કઈ તો મને મીઠું જો કઈ તો મને જોવે છે. ના.
હાલો.
હા બીજું?
બીજું કઈ નઈ જો તૈયારી કરતા તા બસ ફ્રેશ થયા હવે.
ઓકે અચ્છા પ્રેસ તમે ઘરે કરો? ફારીક કરું છું.
હમ્મ.
ઓકે સારું છે. તમને પ્રેસ આપવી રતે મારે શું છે ને પ્રેસ બધા બરાબર નથી થતી તો હું શું છે બ બહાર આપ પી દઉં છું કે પછ બધી એને શર્ટો છે, બ ધા કપડાં છે, આ બધે ઓફિસના કપડા ઉં આપી દઉં છું અને ઘરના કપ પડા હું પોતે જ કરું છું ઘર મે અછા પછી વર્કિંગ વર્કિંગ વુમેન હોય તો એમને કરવું બ હાં સ્પેન્ડ કરે હાં. બાકી મેમાન હો તો એને શું છે કે ટાઈમ ઓછું રેહ એમને પાસે તો પછી એમને ભાર દેવાનું પછી એક કલાક નીકળી જાય પ્રે ઈસ્ત્રી કરવા માટે તો પછી આપવું પડે મારે તો.
હમ્મ હમ્મ ના હેલ્પ પણ કરવા જોઈએ અવે. એજ થેઇ ગેઈ છે. થોડું ઘણું ના વર્ક કામ પણ કરવું જોઈએ થોડુંક.
થોડું ઘડું તો કરવું જ જોઈએ હા થોડું તો કરવું જ જોઈએ.
એટલી થોડીક એક્સરસાાઈઝ બી થઇ જાય.
તો મને તો શું છે કે પાસન વગેરા કામ વાળી ને બહુ. પસંદ નથી આવતોકી આ સારું થશે ન કરે આપણે જે કરીએ એને એનો તો પધારે સારું નથી રાખતો મને તો હું આખો દિવસ મને વધારે કામ હું જ કરું છું. કઈ કઈ કામ હું કામવાળી ને આપું. શું કે ભ જાાડુ પોરછું કરી લે આ બધું કરવાનું છે અનેને તો.
હમ મને ગુજરાત માં બહુ ઓછું કામ વાળા કર આવતા હોય બાકી બધું જાતે પોતે જ કરતા હોય
હા સારું છે પ તમે ફિટ રહો છો ગુજરાતમાં તો મે સોચ્યા કે ફિટ રવાનું કે પછી પોતે કરવા પણ શું છે કે હું તો શું છે કે સાડા આઠ નીકળી જાઉં પછી ત્રણ ત્રણ વાજે ઘરે આવું પછી માર અડધો કામ તો પતિ જ જાય મોર્નિંગ મે ખાવાનું પીવાનું બધું થઈ જાય પછી ઝાડુ પોજા માટે તો કામવાળી આવે કામવાલી બુલાવું પડે મારે તો હમ બીજું તમે શું બીજું તમે શું હવેમ તો મજા પડી છે બધાને શું છે કે આમરસ આ બધું બધાને ભાવે . નું શાક અને આમરસ
અરે ચિલાઈ ચિલાઈ ને ખાય હજી આપો હજી આપો એમ
હજી આપો પણ વાત કે થઈ ગ હજી છે હજી ઈ છે હજી આપી દો હજી મેંગો શેક પીવાનો મોર્નિંગમાં નાસ તો મેંગો શેક થઈ જાય પછી દિન મે બપોરે એમને ખાવાનું હા એમને ખાવાનું આપો તો પછી મેગો કે આમરસ છે મને આપો પછી રાતે તો પછી મેંગો કટ કરીને આપી, તો મને મેંગો છે ને મને મેંગો કટ કઈને આપી આજે બધુ ખાવાનું મીઠું ગળ્યું ખાય જાય.
તો એવું રૂટીન કરેલું છે, ગમે એ એક ટાઈમ
હા હવે હું બી ના પાડીસ આ ઓછું ખાવાનું બઉ નઈ ખાવાના ને હું બી હ દિનમેં આપું છુ, પન ક્યારે એમની ઈચ્છા થઈ જાયને કે બધા ખાય છે તો તો મને બી જોઈએ છે, મને બી આપો તો બધા શું છે કે, હા જોઈ બધાએ પછી દિનમય શું છે કે કે હસબેન્ડ હોય દિનમય ન ખાઈ શકે ઓફિસ હોય પછી એમને રાતે આપુ તો કે મને બી આપો અને મને બી જોઈએ છે ઠીક છે ભાઈ આપું તો થોડું આપું પણ આપવું પડે એમને બી
હમ.
બીજું તમે શું બના છો? તમને બનાવી લીધું ને ખીચડી અને આ બધું કાલે સુ પ્રોગ્રામ બનાવવાનું હવે તો છોકરાની શું છે રજા છે ને તો એમને શું નવું નવું નવું ખાવાનું જોઈએ જ છે કાલે શું બનાવાના છે તમને કાલે આ બનાવો કાલે બાાકર વડી બનાવો કાલે તમે આ બનાવો કાલે તમે ભાકરી બનાઓ. નૂર આપને આપને થાકી જ જાય કાલે ત પાાવભાજી અને ક્યાં તો તમા મને કે મને તાબેલી બનાવીને આપો તમે બનાવો. તો નથી ભાઈ આજે તો હું ફ્રી થઈ. હવે કાલે જોશું. કે હવે દાબેલી બસ શું છે કે દાબેલી તમ તો સારી લાગે. પછી ખજૂરની ચટણી જસે કે લસન્ય ચ ચટ અને મીઠી ચટણી ખજૂરની ચાટ ની બતા સિંહ અનેનાથ હ એ બધું જોઈએ અને તો બ ટાઈમ લાગે એમને બ સોસીસ ક ક શું કર તમારે તો આલુ બનાવી દેવાનું. અને પછીને નાખી દો નાખીમ થોડી નાખી દવા મ ટાઈમ લાગે કે દાબેલી ટુ દિવસ સુધી તો એમને દાબેલી દાબેલી ખાવ. ખાય છે બધા શોખ છે ખાય છે હમણાં બ પાણીપુરી ખાઈને આવ્યા છે. કે મારાં પાનીપુરી ખાવી છે આપ તમે ઘરે નથી બનાવતા હું બહાર ખાઈને આવું છું. ઠીક છે ખાઈને ઘરે બનાવ તો પપ્પા પાસે મીન્સ કે ચાલીસ પચાસ તો ખાઈ જાય એક ટાઈમે. કેમને ઘરની તો પા પુરી બદાલે સારી લાગેને. કે હા મજા આવે બધ ખ એ જો એ પછી આખો હેલ્ધી બી ખરી અને આખો દિવસ અને નેક્સ બી એમને ત ખાવાનું નહી આપો તો ચાલશે એમને પાણીપુરી આપી દો બધું હું બી ફ્રી ચ પાણીપુરી છે તો તમારે કંઈ નથી કર.
હા હા હા.
તમે બધા પા હ શોખ બધા શોખ છે ખાય જ છે ને પાણી પોડી તો પાણીપુરી બધાને ભાવે છે અમે ખજૂર ની મીઠી ચડ હ ભઉ. મારી તો બહુ ફેવરેટ મને તે ત્રણ દિવસ આપો તો હું તો ખાવાનું નહી માંગુ. તોરે તો પાનીપુરી ઘાન નની આપી દ મારી તો બહ ફેવરેટ
હમ પાણી પુરી થથી જાય તો ખાલી પાણી થી પેટ ભરી લેવાનું.
પાણી સે પે પણ આમે શું છે કે બુંદી બુંદી નાખીને અને અમે મીઠ ચટણી મિલાવીને હવે જો તમને સરસ મજા આવે ગુજરાત ધીમેધું ખાવાનું હોય ને આ બધું સારું હોય પાણી બહુ સારું બહ સારું ખાવાનું હોય એમ. પે મને ખબર નથી પણ અમને ખબર નહી તો અમે સારું ખાવાનું હોય છે બધા ખાાવ ખા ખું મસ્ત
હ ગુજરાતી ફૂડ શું જોઈને જ એમ થાય કે ખાઈ લઉં ફટાફટ ખાઈ લઉં.
અમને ઢોકલો બનાવતો પણ મને તો સારો ઢોકલો નથી બનતો હવે તો મતલબ ગુજરાતીમાં શીખી ગય તો પછી શું છે કે હવે ઢોકલો બહુ સારું બને છે તો આમાં જે ઢોકલા અને ચટણી વગેરે બનાવી દો અને સૂજી ન ઢોકલો બનાવી દીો પછી એ છોકરા ને મજા આવે કે એ ડિફરન્ટ ડિફરન્ટ રોટી શાક તો એમને વધારે ડેલી ડેલી નથી ભાવતી કાઈ તો જોઈએ છે. અલગ અલગ દિવસનો કા એને કઈ તો જોઈએ છીએ એમને બધાને અને ખાકરા મેન તો ખાકરા બધા ખાખરા બનાને ભાવ ખાખરા તો મીન્સ કે હેલ્દી ભી હોય. તમે ખાખરા નાસ્તામાં ખાય શકો છો. તમે કાકરા ઇવનિંગ ખાઈ શકો પછી તમારો પેટ બી ભરી જાય પછી તમને વેટ બી ન બધે તમે ડાયડજસ્ટ બી થઈ જા
હમમ્.
બીજું અનેને
બીજું હવે દીદી ટાઈમ થઈ ગયો છે મારે સુવાનું છોકરાઓ બોલાવે છે.
ઓકે. જય શ્રી કૃષ્ણ અભિ અણ્ણા તો અમણા જો અમના ટુ મિનિટ પછી પછી શું છે કે, તમે ઠીક છે તમે જઈ શકો છો આમના. તમે જાઓ ઓકે બાય. છે જ ને.